હલો કેમ છો બેેન
મજામાં છું તમે કેમ છો બેન
હા બસ મજામાં તમને મારો અવાજ ક્લિયર આવે છે
હા સારો આવે છે.
બે હું તમારા જોડે જે ગામ વિશે વાત કરવા માગુ છું તો હું કરી શકું
હા સારું
અ બ ગામ ગામ ને શહેરી જીવન એક અલગ અલગ જીવન છે ભારતના અસંખ્ય ગામડાઓનો બનેલો ભારતના અસંખ્ય ગામડાઓનો દેશ બને ગામડાઓનો બનેલો દેશ છે અનેક ગામડાઓ બધા મળીને આ ભારત એક દેશ બાઈનો છે. ગામડામાં વસતા લોકો ખેતીવાડી કે નાના મોટા કામ ધંધા ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે ગામડામાં પ્રકૃતિ એ ચારે બાજુ સમૃદ્ધિ ઉદાર ખાતી વહેલી હોય છે ત્યાં હરિયાળા ખેતરો ખુલ્લા મેદાનો વિશાળ વૃક્ષોની ઘટાઓલ જોવા મળે છે ગામડાની પ્રદૂષિત હવા લોકો માટે સ્વચ્છ સાદો અને પૌષ્ટિક ખોરાક તેમજ દૂધ ઘી શુદ્ધ દૂધ ઘી અને આરોગ્ય નું રક્ષણ કરે છે અને શક્તિ આપે છે ગામડાનું જીવન છે ને તે એકદમ સમય અને એકદમ સામાન્ય જીવન છે ત્યાંના લોકો છે ને પોતાનું ગુજરાન ખેતી વાડી મોટા મોટા કારખાનાઓ મોટું મોટી મિલો મોટા મોટા બિઝનેસો ત્યાં કરવામાં આવતા નથી ત્યાં નાના મોટા ખેતી ગામડા છે ને ગામડામાં મોસ્ટ ઓફલી ખેતી વધારે થાય છે ત્યાં ગામડાઓની જમીન છે ને ઉચ્ચાઉ રહે છે એટલે ગામડાઓમાં લોકો પોતાનું પરિવાર તા રાખીને ને બધા એક નાના મોટા કામ કરીને ખેતી બાડી કરીને ને પોતા નુ ગુજરાન ચલાવે છે એ લોકોનું જીવન છે ને એકદમ સાદગી ભર્યું હોય છે એ લોકોમાં કઈ એકબીજાને દેખાવડી જિંદગી કે સારા સારા ખાવાના એવા વ્યંજનો એવું કઈ નતુ હોતું એકદમ સરળ અને સિમ્પલ જિંદગી એ લોકો જીવે છે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે એના છોકરાઓ અ થોડું ઘણું સરકારી મીડિયમ ભણે છે ગામડાઓમાં મોટી મોટી શાળાઓ પણ હોતી નથી નાના સ્કૂલો જેમાં ભણતન થાય બસ છોકરાઓ સાદા જીરીક તૈયાર થઈ જાય એવા સ્કૂલો હોય છે મોટા મોટા કેવો કોલેજો મોટા મોટા પેલી યુનિવર્સિટીઓ એવી ગામડામાં કઈ હોતી નથી ને ગામડાના મોટા મોટા દવાખાનાઓ પણ ગામડામાં હોતા નથી નાના નાના દવાખાનાઓ ને એવી વસ્તુઓ હોય છે પર ગામડાની છે ને આ ખેતીવાડીને લીધે ને ગામડાઓમાં છે ને ઝાડ વધારે પૂરતા પ્રમાણમાં હોય છે જે આપણા શહેરમાં જોવા મળતા નથી એટલા તે ગામડાના લોકો છે ને પ્રકૃતિ રીતે ખૂબ જ પ્રેમાળ છે એ લોકો પ્રકૃતિ ઉપર નિર્ભર છે વધારે એટલે ખેતી કરીને ને તા અનેક જાઝડવાઓ રો પીને ને ત્યાંની હવા છે ને એકદમ એકદમ એકદમ તાજગી ભરી પ્રદૂષણ મુક્ત માહોલ છે ત્યાં પર્યાવરણ પણ એકદમ સ્વચ્છ પર્યાવરણ પણ બધા સ્વચ્છ છે જો ડો જો વધારે બીમાર પડતા હોય ને વધારે લોકોને પ્રોબ્લેમ થાય ને તો અમુક ડોક્ટરો છે ને પેશન્ટને સલાહ પણ કરે તે કે તમે ગામડાઓ જઈને જઈને રહો ને તની દૂષિત પ્રદૂષિત હવા જઈને લો સારું તાપમાન ગામડાઓમાં તાપમાન પણ સારું રહે છે ને પર્યાવરણ એકદમ સ્વચ્છ ને આનંદમય રેય છે ને ત્યાંના લોકો છે ને પોતાના ઘેરમાં ઘી દૂધ બધું એ લોકો ના ઘેરમાં જ હોય છે ગામના લોકો ખેતીબાડી તો કરે જ પરંતુ ત્યાં પશુ પશુઓ ગાય, ભેંસ, બકરા, મરઘા એ બધા ધૂબી રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને ઘી, દૂધ એ લોકોને બધું પોતાનું શુદ્ધ હાથોથી બનાવીને ને શુદ્ધ ઘી ખાઈને એ લોકો ને આરોગ્ય નું રક્ષણ કરે છે. અને તેનાથી લોકોને ભરપૂર માત્રામાં શક્તિ પણ મળે છે. તેથી જ તે લોકો ખેતીબાડીમાં એકદમ અ નિપુણ છે એકદમ. ગ્રામ્ય જીવનની આવી કેટલીક વિશેષતાઓ છે. તેની મર્યાદાઓ પણ છે. તેમની અનેક ગામોમાં ઠેર- ઠેર ઉકરડા અને કચરાના ઢગલા જોવા મળે છે. આથી ત્યાં મખી મચ્છરનો ભારે ઉપદ્રવ થાય છે. લોકો સ્વસ્થતા પ્રત્યે ઘણી ઉપેક્ષા દાખવે છે. તેઓ ખુલ્લામાં કુદરતી હાજતો જાય છે. ગામડામાં છે ને અનેક ગામડાઓમાં હમણાં એવું છે, કે ત્યાં શૌચાલય હોતા નથી. લોકો ખેતરોમાં ખુલ્લામાં એ કોઈ કોઈ રેલ ના પટરી કિનારે એવામાં લોકો શૌચાલય પણ જાય છે. હમણાં સરકારે ઘણું કામ કર્યું છે સારું, કે મોસ્ટ ઓપ આપલી બધા ગામોમાં છે ને હમણાં એ લોકોએ સ્વચ્છતા અભિયાન ચાલુ કરીને ને શૌચાલયોની વ્યવસ્થા પણ ખૂબ જ સારી કરી છે. એ એટલા અનેક ગામડાના છે ને અનેક લોકો અ ઇન્ટેલિજન્ટ ભી થઈ ગયા છે. એ લોકો સ્વચ્છતાના તરીકે સ્વચ્છતા તરીકે નિપુણ થઈ ગયા છે. અને ગામડાઓમાં છે ને ત્યાં જીવન જરૂરિયાત ની બધી વસ્તુઓ બો સરળતાથી મળતી નથી. ત્યાં દ જેમ જેમ તમને મેં કીધું ને અગાડી કે દવાખાના સંદેશ વ્યવહારની પૂરતી સગવડો હોતી નથી. વાવન વાહન વ્યવહારના સાધનો પણ જલ્દી પ્રાપ્ત થતા નથી તા ગામડાઓના રસ્તા પણ સાકડા, કાચા અને ખાડા ટેકરા વાળા હોય છે. અને ગામડામાં ઉચ્ચ શિક્ષણ ની વ્યવસ્થા જેમ તમને કીધી ને કે સ્કૂલ, કોલેજો સારા હોતા નથી ત્યાં લોકોને ગામડાના લોકો છે ને જયારે થોડું ઘડું ત્યાં ભરી લે ને લોકોને જ્યાં કેટલાક લોકોને ઉક શિક્ષણને સારા અ સારા નોકરીની વ તક હોય ને તોરે ગામડા માંથી નીકળ ને પછી મોટા થઈને શહેરોમાં આવે છે. કે એ લોકોને સારું શિક્ષણ ત્યાં સારી વ્યવસ્થા પણ મળે. અને ગ્રામ્ય જીવનમાં એવી મર્યાદા પણ અનેક એવી જોવા મળતી છે. પણ ગામમાં છે ને ભાઈચારો વધારે છે. ત્યાંના લોકો લોકો છે ને એક બીજા નું માન ના ના મોટા ના ન માન ને ભાઈચારો વધારે પ્રમાણમાં એ લોકો નિભાવે છે. સંપીને રહે છે. ગામડા લોકો છે ને મોસ્ટ ઓફલી બધા સંપીને એકતામાં રહેવા માંગે છે. એમાં તમારું શું કેવાનું છે મેડમ કઈ છે કે કઈ કેવાનું?
તમે સાચું કીધું અને હું કહુ તો ગામડો છે ને એ ભારતના ખાસ કરીને ગુજરાતી સંસ્કૃત નો સાચો આત્મા છે. ગુજરાત ના ગામડાઓ પોતાની આગવી વિશેષતા શાંતિ અને પરંપરા માટે જાણી તો છે આયાં. અને ગામડામાં તમે સાચું કીધું તમને અગાડી કીધું કે ખેતીઓ કરે છે તે વાત.. સાચી છે એટી ટકા લોકો ત્યાંના ખેતી જ કરતા હોય છે અને પછ તે લોકો વાતાવરણ પણ ત્યાંનું ગામનું ખુબ જ સરસ હોય છે અને.. પશુપાલન.. તે લોકો વધુ કરતા હોય છે ગાય ભેસ બળદ બકરી મુરઘી વાઘ.. મોટા ભાગના લોકો સ્ત્રોત પાડે છે અને મોટી વાસણો. પછી વાટકા અને હસ્તક વાલા જેવા નાના ઉદ્યોગો જોવા મળે છે ત્યાં શહેરી પ્રદૂષણ મુક્ત અને હરિયાણા પછી હોય છે અને ગામમાં બધા જ લોકો મળીને રહે છે.. લોકો ના પછી ભબકામ વગરનુંું અને પ્રકૃતિ. નજીક નું જીવન જીવવું હોય છે.. નળિયા વડા પછી માટી ના.. કાચા પાક્કા મકાનો જોવા મળે છે મસ્ટ વ તો ત્યાં છે ને કાચા જ ઘર જોવા મળે છે અને ગામના લોકો. મે બીજાનો એકબીજા સાથે ઉભા રહી છે. અને ગામની વચ્ચે આવેલી આ જગ્.. વડીલો ભેગા મળીને ચર્ચા કરે છે.. તમને ખબર જ હશે કે ગામમાં બધા જ લોકો નવરાત્રી અ દિવાળી અને સાતમા આઠમ.. એક જેીવા તહેવારો આખું ગામ સાથે મળીને ઉજવવામાં આવે છે.. છે.. અને આજના સમયમાં ગુજરાતમાં મોટા ભાગના ગામડાઓમાં છે ને પાક રસ્તા વીજળી અને પાણીની સારી સુવસ્થા થઈ ગયેલી છે અને હવે બીજું કવું? તો ગામડાઓમાં પણ હવે ઇન્ટરનેટ પણ મોબા લવે કંગર નો ઉપયોગ કરવા માંગે છે.. અને પ્રાથમિક શાળાઓ પણ ત્યાં જ ખુબ જ જોવા મળે છે.. અને ત્યાં હોસ્પિટલ હોતા નથી પણ ત્યાં વેદો ખુબ જ જોવા મળતા હોય છે. અને ગામમાં બધા જ છત ઊંઘે છે ને પછી સવારે પેલા ઉઠી જાય છે.
અને જયારે પણ ત્યાં કોઈ મુશ્કેલી આવે છે ત્યાં સરપંચ સોલ્વ કરે છે બીજાના ઘેરમાં.. કોઈ પણ એટલે ઝઘડો કે પછી ઝઘડા થાય છે. તે બધું જ સરપંચ જ સંભાળે છે, તે જ એકતા કરાવે છે. ને બધી જ ત્યાંજ ના વકીલને જે સરપંચ જ હોય છે. અને પેલા ગામમાં પાણીની વ્યવસ્થા ની હતી ટોયલેટની વ્યવસ્થા ની તે મગર પણ સરકારે હવે બધું જ કરી આપ્યું છે. અને ગામમાં તો મને ખુબ જ સારું લાગે છે અને ગામની પછી વાતાવરણ ખુબ જ સારું હોય છે. અને વૃક્ષ ત્યાં વધારે જ જોવા મળતું હોય છે જેમ કે શહેરમાં આપણને વૃક્ષ જોવા ના મળે પણ ગામમાં વૃક્ષ ખુબ જ જોવા મળે છે જેમ કે ગામના વ વડીલો ત્યાં વૃક્ષ નીચે ખટિયા ડાલી બેસી છે અને નાના નાના બાળકો ત્યાં રમે છે, પછી નાના નાના બાળકોને રમત અમત ખુબ જ સારું કામમાં જોવા મળે છે. તમે બીજું કઈ કેવા માંગો છો?
હા બેન તમે જે કીધું ને તે સરસસ ખુબ જ સારું કીધું તમે જે કીધું બધું જ તા ગામની બધી વ્યવસ્થા સંસ્કૃતિ બધું બરાબર છે કે ગામમાં જે છે ને સંસ્કૃતિ નું વધારે છે મ માન વધારે રાખે છે, કારણ ગામમાં છે ને બધા લોકો સંપીને એમ કેને તમે કીધું કે આ શહેર જેવી ઉપકરણો બધા ત પહોચી બરાબર સરકારે ખરું કર્યું સારું કર્યું છે કે જેમ શહેરોમાં બધા નેટવર્ક ને બધું ઉપકરણ છે ને તે હજી ગામમાં પણ જોવા મળે છે. ડેવલોપમેન્ટ થતા છે. આપડી ભારત સરકાર ગામડાઓને પણ ડેવલપમેન્ટ બરાબ કરતી છે પર ગામડાઓ છે ને તે સંસ્કૃતિ માટે ખૂબ જ સારું છે કે એ લોકો પોતાની સંસ્કૃતિમાં રહીને એકબીજા નાના મોટા આદર કરીને પૂરી સંસ્કૃતિમાં સંસ્કૃતિમાં મર્યાદાઓમાં ખૂબ રહે છે. ને સારું છે એમ તો ગામડું ગામડાનું જીવન ખુબ જ સારું એકદમ આરોગ્ય વાળું છે. અને બેન તમારાથી વાત જોડે તમારા જોડે વાત કરીને મને ખુબ જ સારું લાગ્યું.
મને બી.
તમારો આભાર બેન.
તમાર ખ ખૂબ ખૂબ આભાર.
હા.